કેમશુ ભાઈ જય શ્રી કૃષ્ણ.
હમ મજામાં છું ભાઈ તમે કેમ છો.
હું પણ મજામાં છું અવાજ આવે છે ને ભાઈ.
ના આવે છે આવે છે આવી ગયયો છે.
આજે હું વિચારું છું ભાઈ આજે એક આપણે રસપ્રદ વિષય પર વાત કરીએ. કે
હ શું છે વિષય નું નામ શું છે.
દ ટવું ટીવી જોવું કે મોબાઈલ નો ઉપયોગ. કહ્યું વધુ સારું આપડ ટી ટીવી જોયા જોવું વધુ સારું કે મોબાઈલ નો ઉપયોગ કરવો બધુ સારું તમને શું લાગે છે ભાઈ
અરે આ તો સરસ વિષય છે ભાઈ આજકાલ તો મોટા ભાગનાક ટીવી કરતા મોબાઈલ વધારે વાપરે છે ભાઈ જો પણ જોવાનું છે મોબાઈલ પર જોઈ લે છે ટીવી તો બહુ કમ જ ચાલુ કરે છે બધા લોકો આજકાલ
હમ હા લગભગ અ એ તો ભાઈ લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન તો છે ભાઈ આજકાલ ન ટેકનોલોજી આટલી બધી. કે છે કે ભાઈ દરે તમને કઈક છોટા છોટા ગાં પણ જાઓ તો ત્યારે ત્યારે પણ તમને બધા ઘણા લોકો પાસે તમને મોબાઈલ જોવું ભાઈ સ્માર્ટફોન તમને જોઈ શકશો.
તું તું વધુ સમય ટીવી જોઈ છે કે મોબાઈલ વાપરે છે ભાઈ. બતાવ તો
હું તો ભાઈ વી દિવસ મોબાઈલ જ વધારે વાપરું છું. કારણ કે તમે તો બધું જ મળી જાય છે ભાઈ આપડ બધું જ મળી જાય છે મોબાઈલમાં ટીવું ટીવી થી કઈ આપણે આપડું રીચાર્જ કરવું પડશે ભાઈ ટીવી ન ચેનલ નું રિચાર્જ કરવું પડશે. એ ખર્ચાથી તો ભાઈ આપડે ફોન નું નેટ વટ ભરાવીલો તો આપડે બધું. તું પર મળી જાય બધા તમને મોબાઈલ પર મળી શકે. તો આનો ફાલતુ ખર્ચો કરવાની શું જરૂરત.
હમ હમ. હું હું પણ મોબાઈલમાં વિડીયો સમાચાર અભ્યાસ સોશયલ મીડિયા બધું જ જો જોઈ લું છું. મને પણ મોબાઈલ જ વધારે વાપરવાનું છે કારણ કે મોબાઈલ પર હું ટમ પણ ખે્યો છું સમાચાર પણ જોઈ લ છું. આપો અભ્યાસ પણ કરી લ્યો છું બધું મારા એક જ મોબાઈલ પર થઇ જાય છે તો હું પણ તું બોલી શકે છે કે મોબાઈલ વધારે વાપરું છું.
ટીવી ટીવી નો તમને દેખશોટું મોટું ટીવી નો શું ફાયદો છે. કે આપણા લોકોને આપડા પોતાના પરિવાર સાથે આપણે અગર આપણે જોવાનું હોય કઈક મુવી જોવાનું હોય કઈક પિક્ચર જોવાનું હોય તો એ બધા લોકો સાથે બેસીને જોઈ લો. ટીવી નો ફાયદો છે. પણ આપડ અગર પોતાનું જ કઈ કામ છે સમાચાર જોોવાનું હોય તો એ આપણે આપડા મોબાઈલ ના જોઈ લો તો એ સારું છે ભાઈ આપડે કઈ મૂવીવી ધોવાનું હોય તો ભાઈ ટીવી હા ટીવી માં બેસીને બધા પુરા ફેમિલી તમારા સાથે તેમાં બેસીને જોઈ શકશો તો એ ટીવી નો ફાયદો તો છે ભાઈ. અગર તમે કઈક ફેમિલી સાથે જોવાનું હોય.
ઘ ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવાનું છ ટીવી જોવાનું. પણ લેક ભાઈ આજકાલ જયારે મોબાઈલ ખુબ નજદીક થી જોવાનું કારણે આંખો પર વધુ અસર. પડે છે ભાઈ લોકો ન આ આંખો પર ચશ્મો જલ્દી લાગી ગઈ છે.
હમ એટલે ટીવીની મોટી સ્ક્રીન હોવાથી આંખો નો પણ થોડો આરામ રહે છે ને ભાઈ. મોબાઈલ થી શું તમને મોબાઈલ તો તમને. અ શુંું તમને મોબાઈલ થી શું આપડ પાસ પાસ લઈને આપડણે મોબાઈલ જોવે છે કે આપણે રાત રાતમાં કંબલ ના અંદર લઈને આપડે મોબાઈલ જોયું છે એ આપડણે આંખ ના એક તો પાસમાં રહે છે અને એમના રેડિયેશન હોય છે આપડા સ્ક્રીન ના મોબાઈલમાં તો એ રેડિયશન થી આપડો આંખ બારી બહુ સારી અગર તમને ટીવી જોવ તો ટીમ જો ભાઈ તમને થોડુંક દૂર થી જોવું છું એકદમ પાસથી તો જોવું નથી તમને ટીવી દૂર થી જો છું અને એને સ્ હોય છે તો એ એટલું ખરાબ નથી કરતી જેટલા તમારો મોબાઈલ આપણે હા. આપને ખરાબ કરે
હા વાત તો વાત તો સાચી છે પણ મોબાઈલ ની સુવિધા એ છે કે તો તમે ક્યાં પણ લઈ જઈ શકાય અગર આપણને કઈ જવાનું છે કઈ ફરવા જવાનું છે તો આપણને શું કરવાનું મોબાઈલને ખિસ્સામાં નાખીને લઈ જવાનું. ત્યાં જઈને જોવાનું સમાચાર જોવાનું જો પણ જોવાનું છે ફોટો ખેચવાનું છે બધા તો ત કરી શકે છે પણ ટીવીને તો આપડા ફિક્સ હોય છે. એને તો કઈ લઈ જ જઈ શકાય નહી. એને તો ફાયદા ઓ એજ છે કે ભાઈ ફેમિલી સાથે એન્જોય કરી શકે છે બધું. મોબાઈલ તું ક્યાં પણ લઈ જાય છે.
હા એ તો સારું કીધું ભાઈ તમને ક હા તમને મોબાઈલ બસમાં લઈ જાઓ ટ્રેનમાં લઈ જાઓ અથવા મુસાફરીઓ દરમિયાન પણ તેનો ઉપયોગ કરી શકે છે આપે લોકો ટીવી તમને એટલો મોટો હોય કે તમને ક્યાં લઈ તમને બસ માટે ટ્રેનમાં થોડી લઈ જ શકશો એને એ તો સાચું કીધું ભાઈ તમને
સરસ સરસ પણ અભ્યાસ. માટે પણ મોબાઈલ ખુબ ઉપયોગી છે કારણ કે આપણને કઈક અભ્યાસ કરવાનો છે. કઈ સર્ચ કરવાનું છે તો આપણે મોબાઈલ પર સર્ચ કરીને એની વિષયમાં જોઈ શકીએ છીએ. પણ ટીવી ઉપર તો ચેનલમાં ફિક્સ આ તો સિરિયલ આવે આ તો કઈક ફની આવે યા તો કઈક મુવી આવે તો આપણે અભ્યાસ પણ આવે પણ બહ ઓછું આવે અને મોબાઈલ પર તો આપણને જો અભ્યાસ કરવાનો છે તે ડાયરેક્ટ સર્ચ મારીને આપણ પૂરો વિષયમાં જ્ઞાન લઈ શકે છે.
હમ હા એ તો સાચું છે અ આજકાલ તો શું. ક્યારેક જે જો હું મારી વાત જ બતાવું છું અહિયાં બહ મુંબઈમાં બહુ બારિશ થાય છે. તો આપડે શું કરીએ ભ આપડા કોલેજ વાલો કેવું કે ઓનલાઈન ક્લાસ લઈ લો પીડીએફ નોટસ હું એના પર શેર કરીશ અને આ તમારા શાળામાં છૂટી છે તમને ઓનલાઈન ક્લાસ થશે. તો એનાથી મોબાઈલથી તમ ઓનલાઈન ક્લાસ કરી શું નોટ્સ પડી શકું પીડીએફ પડી શકું શિક્ષણ વિડીયો તમને જોઈ શકું કે ભાઈ તમને કઈક જાણકારી લેવું હોય તો એ તમને યુટ્યુબ પર જઈને આજકાલ તો જ તમને જાણકારી મળી જાય. તો તમને એ જોઈ શકો એનો તો બહ ફાયદો છે ભાઈ
પરંતુ મોબાઈલમાં સૌથી મોટું સમસ્યા શું લાગે છે તને?
મોબાઈલ ન સૌથી મોટું સમસ્યા એ છે કે ભાઈ તમને એ સારી રીતે વાપરો. કેમ કે તમને સારી રીતે પણ વાપરી શકશો છો અને ખરાબ રીતે પણ વારી શકશ છો. કેમ કે તમને ખરાબ રીતે સોશિયલ મીડિયા ની વાત લઈ લો કે એ વતે ખત ફોન હાથ માં લઈએ પછી સમય નું ધ્યાન જ નથી રેતું આપણે લોકો. આપડે અગર સોશિયલ મીડિયા જોવા તો ભાઈ એક બે કલાક તો આપડે સોશિયલ મીડિયા જ પણ પસાર કરી દે છે. એ ભાઈ એ બહ ખરાબ છે એટલે તમને ફોન લઈને માન્ડ ફેશ કરવું આપણા મન ફ્રેશ કરવું માટે આપણે જોવું જોઈએ પણ થોડુંક જોવું જોઈએ એના કોઈ લિમિટ હોવું જોઈએ કે હા ભાઈ ચાલ વીસ ત્રીસ મિનિટ હો એને જોઈ ને મારું મન ફ્રેશ થઈ ગયું એમ નહિ કે ભાઈ તમને અભ્યાસ માટે લીધા ફોન મોબાઈલ તને લીધા અને તમને સોશિયલ મીડિયા પણ ત્રણ કલાક પસાર કરી દીધા તો એ ભાઈ એ તો ખરાબ છે ભાઈ. એટલે તમારા ઉપર છે ભાઈ તમને
સાચું પાંચ સાચું હા ભાઈ આ તો સાચું છે પણ પાંચ મિનિટ માટે ફોન ખોલીએ અને એક કલાક પસાર થઈ જાય આ તો ભાઈ બો ખરાબ છે ને ટીવીમાં પણ સમય બગડે છે પરંતુ મોબાઈલમાં વધુ સમય બગડે કે મોબાઈલમાં આપણને જો જો જોવાનું છે તે જોઈ શકે છે. ટીવીમાં તો ફિક્સ ચાલે છે હા ભાઈ આ ચેનલ પા તો બે કલાક આજ ચાલવાનું છે. મોબાઈલ પર એવી નહી થાય મોબાઈલ પર આપણને જો અચ્છા લાગે જો મને મજા આવે તે જોવાઈ શકે એના માટે મોબાઈલ ઉપર ઘણો સમય વેસ્ટ થાય છે.
હમટ એને કારણ કે જો એક મોબાઈલ પર સતત તમને મેસેજ અને નોટિફિકેશન આવે છે ને તો ભાઈ એ આકર્ષિત કરે છે. લોકોને કે હા ભાઈ તમને આવશે કે ભાઈ આ ચીજ આટલી રૂપિયામાં મળી જાય તો તમને જોઈ દ ભાઈ આટલી કમ ર એમાં કેમ મળે છે તમને ક્લિકમાં દબાવી દઉ. તમને આ લિંક માં દબો ને તમને ત્યાં ચલી જઓ ને સોશિયલ મીડિયા પર કઈક વાયરલ રીલ થાય હોય તો તમને રીલ જોવું લાગશે. તો એટલે આપણે ન નોટિફિકેશન અને એનાથી આપ આપ મેસેજથી આપણે આકર્ષિત થાય છે અને એને ઘણા બધા આપણે સમય બરબાદ કરીએ છીએ.
હમ. ટીવીમાં સામાન્ય રીતે પસંદગી ના કાર્યક્રમો જ જોવા આવે છે એટલા માટે આપણે ટીવીમાં ફેમિલી સાથે જોવા જોઈએ.
હમ. હા એ તો સારું વાત કીધું ભાઈ કારણ કે આપણે જોઈએ મોબાઈલ્સ મોબાઈલ ગેમ થી તમને જોવું ને તો મોબાઈલ સારી અને ખરાબ બંને પ્રકારની માહિતી સર સરળતી આપે છે આપણને કે ભાઈ તમને એનો કેવી રીતે ઉપયોગ કરો છો એનો સારી રીતે ઉપયોગ કરો છો કે ભાઈ ખરાબ રીતે ઉપયોગ કરો છો હવે જો તમને ભાઈ આપ પોતાના માતા પિતા થી ભાઈ, માંગ્યો મમ્મી મ મ પડવું છે, ભણવાનું છે મને ફોન આપી દો તો એ તમને બે કલાક ફોન લઈને, એને સારી રીતે ઉપયોગ કરીને તમારા સ્કીલસ વધ બધા એવું તમને એને ભળીને તમને કઈક જાણકારી, લીધો તો એ ભાઈ તમને સારી રીતે વાપર્યો એ પણ જો તમને કઈ કધું કે ભાઈ મને પણ પડવાનું હોય, અને એ લઈને તમને ર રે ગેમ રમવું જો ગેમ રમે છે તમને સોશિયલ મીડિયા વાપરું છુ, તો એ ભાઈ ખરાબ છે.
એટલે તે તેનો સમજદારીથી ઉપયોગ કરવો બહુ જરૂરી છે, આપણને થોડુંક જ ઉપયોગ કરવાનું છે અને સમજદારીથી કરવાનું છે, તું દિવસમાં કેટલો સમય મોબાઈલ વાપરે છે? બતાવ તો
લગભગ ત્રણ થી ચાર કલાક હુ વાપરું છું. પરંતુ તેમાં અભ્યાસ નો સમય પણ હોય, છે. એમ નહી, કે ભાઈ હું ત્રણ થી ચાર કલાક સિવ ટાઈમ વેસ્ટ કરું માટે નહી જોઉ છુ. એને ત્રણ થી ચાર ના માર કમસે કમ અ કલા છે, કે હું ડેલી કક જાણકારી લેવા માટે હું યુટ્યુબ પર જોઉં છુ કે ભાઈ. મારું કઈક સ્કીલ, વધે તો એનાથી હું કઈક. જીવનમાં કરી શકું એટલે હું એને સારી રીતે જ ઉપયોગ કરું છુ, એટલો હુ
સાચું- સાચું હું પણ એટલો જ વાપરું છું, હવે થોડું સમય ઘટાાવડાનો વિચારું છું કેં ભાઈ. થોડુંક સમય ઘટાડી દીધું ટીવી જોવાનું સમય કેટલો ચે તારો?
લગભગ અડધો કલાક અથવો એક કલાક જાદો ટીવી હું નહી, જોઉં ભાઈ. મોબાઈલ પચડ
સરસ સરસ કરે છે. હું તો માત્ર સમાચાર અથવા ક્રિકેટ મેચ હોય ત્યારે જ ટીવી ચાલુ કરું છું.
હમ એ પણ સારી છે. ભાઈ તમને માઇન્ડ ફ્રેશ થઈ જાય ક્રિકેટ જોઈ લો સમાચાર સમાચાર જોવું તો જે સમાચાર જોવી માટે તમને અગર ટીવી રાખો છો, તો ભાઈ એ તો ભ બહ સારી ટેવ છે ભાઈ.
હમ હા તો સરસ છે, પણ માતા પિતા એ પણ બાળકો માટે સ્ક્રીમ ટાઈમ નક્કી કરવો જોઈએ ને ભાઈ તને શું રાગ છે?
હ હા અપડ બાળકો માટે પણ વધારે મોબાઈલ યોગ્ય નથી. ભાઈ કેમ કે તમને અગર બાળકોને જાદા મોબાઈલ આપશે તો એ એનો ખરાબ ઉપયોગ જ કરશે. એમને એટલું આડય નહી કે ભાઈ એમના જીવનમાં શું થાય છે. આગળ શું કરવું જોઈએ એમને એટલી જ્ઞાન નહી હોય, માતા પિતા નું જ્ઞાન હોય તો એટલે આપણને. માતા પિતાને બાળકને થોડુંકું જ ફોન આપવું જોઈએ અને એનું આપડે ઉપયોગ કરવો બતાવવું જોઈએ કે ભાઈ એને કેવી રીતે આપણે વાપરવું જોઈએ સારી રી તેમ નહિ કે ભાઈ તમને સોશિયલ મીડિયા વાપર લે સોશિયલ વાપરી એમ નહી, તમને એમને સાર રીતો એમને બાળકોને સમજાવવું જોઈએ કે ભાઈ જો આમાં બધું તને કઈ પણ જાણકારી જોય તો તમને બધું જ મળી જાય તો તમને આ મોબાઈલ. હું સારી રીતે એનો વાપર અને તમને કઈક ન્યુચ શીકે એનાથી.
બિલકુલ બિલકુલ ભાઈ બહાર રમવાનો સમય પણ આપવો જોઈએ મોબાઈલ ની સાથે સાથે મોબાઈલ ના પણ ઘણા સારા ઉપયોગ પણ છે, ભાઈ. જેમ કે ઓનલાઈન બેન્કિંગ, ટિકિટ બુકિંગ, નકશા અને વિડીિયો કોલ બધું. ફાયદો છે. મોબાઈલ ના પણ
હમ હા દૂર રહેતા પરિવરજનો સાથે વાત કરવી પણ સરળ બની જાય છે, ને આપડે કઈક પણ કોઈ તમારા ક્લોઝ ફ્રેન્ડ કઈક તમારા માતા પિતા કઈક તમને આ બહાર રહેવું આ તમને કઈ જોબ માટે કઈક બહાર ગયું હોય તો તમને આપણે માતા પિતા થી તરત જ કોલ કરીને એમનાથી વાત કરી લો તમારો મનને શાંતિ મળી જાય.
હમ સાચી વાત ટેકનોલોજી આપણા માટે છે. આપણે ટેકનોલોજી નો ગુલામ નહી ભગવા જોઈએ આજે તો ખુબ જ સારી ચર્ચા થઈ ગઈ ને આયુષભાઈ?
હમ એકદમ સારી વાત કીધું ભાઈ, એટલે ટેકિક ટેકનોલોજી ન સારું ઉપયોગ કરવો જ